હલો. હા, બોલો બોલો. તો પરસોત્તમ ભગવાન ની કથા તો તમે બહુ જ સરસ કીધી. તમને ખબર સોળ સોમવાર ની વાર્તા કેવી હોય. ખબર છે. જો આમાં એવું હોય કે જયારે શંકર સર, ભગવાનને પાાવભાજી ખેલતા હોય એટલે વન ટાઈમ સ્ટો બરાબર. તો, અને એ ત્યાં એક બ્રાહ્મણ આવે, તો બ્રાહ્મણ શું શંકર ભગવાન નો ભક્ત હતો? હા, આજે મારા મોઢે સાંભળી લાવ. જ્યાં જ્યાં ભૂલ કરું, તો તમે વચ્ચે પડજો. ઓકે.
ના ના મને એટલું યાદ જ નહીિ એનું હ
તો સાંભળી લો મજા આવશે એક મિનિટ
હમ હલો
હાનું બરાબર ભગવાન ને બદા લેતા હતા કે પાર્વતી માતા જીતતા હતા સરખી ચાલ રમતા હતા તો શંકર ભગવાન ની સાઈડ લેતા હતા ઓકે તો પાર્વતી વાતા ને ગુસ્સો આવી જાય તો એ ત્યાં ત્યાં શ્રાપ આપી દે હવે શ્રાપ શું આપ એવું ભૂલી ગઈ
હા કઈક શ્રાપ આપે છે નને
શાપ આપે બરોબર કે તારું સર્વનાશ થાય કે એવું ખબર નહી શું થાય અ કઈક સ્ટ્રાપ આપે એને કોટ વાળી જાય કોટ કોટ કોટ કોટ
હ હા હા હા હા કોટ કોટ મને બી યાદ આવી ગયું
એટલે ને બઉ ટાઈપ થઈ ગયોને એટલે હા હા
પછી
જ ગુસ્સો આવે ને તો એને શ્રાપ આવી કે જ્યાં બ્રાહ્મણ તું ખોટું ખોટું કેહેતો હતો તો તને કોડ આવી જાય બરાબર તો એ કોડ થી રેબાતો જાય રેબાતો જાય તો હવે કોઢ ન તોડ ના નીકળે ને એ બ્રાહ્મણ નું બહુ માન હોય ગામમાં પણ એનું માન ભી છીની જાય એને બહુ કોડ થઈ જાય બઉ પીડા તો હોય બરોબર હા તો એજ વસ્તુ હતી કે હા તો એ કોડથી બહુ પીડા તો એને બહુ બળતરા થતી હોય તો હવે કોડ ન તોડ શું કરવાનો બરોબર તો એને શંકર ભગવાન ની ભક્તિ કરે તો શંકર ભગવાન એને તોડ આપે પછી શું થાય એ તો બઉ જ લાંબી કથા છે એ રસ્તામાં નીકળે પ રસ્તામાં ગાય મળે ને પછી ઘોડા મળેને મગર મગર મચ્છળે ને એવું બધું હોય છે બઉ લાંબી કહાનિ છે
ઘોડા એ પીછલા જન્મમાં કઈ પાપ કર્યો હોય એટલે એ ભાર ઉચકતો હોય મગરમાં ભી કઈક પાપ કર્યો હોય હા એને એવું આવે ભગવાન કે કે તું ગાય નુ દૂધ લે તો એ મગર મચ્છ નું શી ખબર શું લેજે એનું આ બધું લેજે ઘોડાને પૂંછ નો વાળ લેજે એવું કઈક આપેને ટાસ્ક બરાબર શંકર ભગવાન કઈક તોડ આ એને ને એવું બધું એને કે તો જે જે જોડે ફૂલ બગીચામાં જાય છેશી ખબર શું થાય
હમ અમ
બરાબર એટલે બધા બધાને ભી દુખ કરે ને પ ઘોડા ને ભી લાગે ને આઈ થિંક હું ભી ભૂલી ગઈ છું જવા દો
ભૂલી ગઈ પણ હા સવા કરો ખોટું યાદ ના હોય મગજ પર થોડા બારી યાદ કરી નઈ કઈક બહુ લાંબી સ્ટોરી છે એટલે યાદ નથી
મારે છે ને દુપટ્ટા લાવવાના છે એના માટે મારે લાલ દરવાજા જવાનું છે સારું સારું લોકેશન નહી લોકેશન નહી
અચ્છા બહુ સરસ મળે ત્યાં
મારે બજાર જવાનું છે બોલો પણ મને ટાઈમ મળે તો હું જઉં ને હમ થોડા ઘણા પૈસા આવે ને
હમ હા પૈસા ને તો મજા આવે હમ તમારે મારી પાસે કેટલા લેવાના છાજુ
મારે કશું નથી લેવાનું મારો ઉપરથી તમને સાડા ત્રણસો નહી આપવાના
એતો ચાલશે એતો તમે ડ્રેસ આપ્યો ને મને એ ડ્રેસ પહેરીને ગઈને એ દિવસ મારો છેલ્લો નોકરીનો
એવો પનોતી ડ્રેસ
નહી પનોતી ડ્રેસ તો લક્કી કેહેવાય કે કઈ ના કઈ આ અહિયાં થી છુટકારો મળ્યો
હા એમ બી આમને તમારા જોડે તોડાવ દેવાના હતા અને અડધા મહિના ની કઈ સેલરી આપત નહી કે આપત
હ ના આપત
તો એના કરતા
હમ બધા એજ હ સરસ લાગતી તો તો પણ મારે થોડા પિમ્પલ્સ થઇ ગયા છે હમ મને અત્યારે ડરમાં ટચમાંથી મેસેજ આવ્યો છે ત્રણ વાગે ફરીથી ઇન્ટરવ્યુ માં આવવાનું એવા હેરાન કરે છે હા અહિયાં અમે સિંધુ ભવન કીધું ને એ બાજુ છે
હમ ના ના વાંધો નઈ વાંધો નઈિ જઈ આવાનું
જોતા એ તો સુ ને પૈયા કાર્ગો હું કઉ છું મારે ત્યાં ઈચ્છા છે ત્યાં થઈ જાય તો એ સારું હો
હમ પછી તમારા ઓફિસ માંથી ખાલી તમારી ફ્રેન્ડ અનિતા નો જ ફોન આવ્યો હતો બીજા કોઈ નાતા હાલો હમ હેલો હેલો